હલોો
કેમ છો નમસ્કાર મજામાં છો
બસ અમે એકદમ મજામાં તમે બોલો તમે મજામાં
બસ અમે પણ એકદમ મજામાં છીએ આજકાલ
હવે આજે મેં તમને એના માટે ફોન કર્યો કે હું તમારી સાથે આજે નાના ઉદ્યોગો અને વ્યવસાય છે એ ટોપિક પર વાત કરવા માંગુ છું
આ ટોપિક તમે બિલકુલ સરસ પસંદ કર્યો છે તમારો જે ટૉપિક જે છે એ ખૂબ સારો છે અને નાના વ્યવસાય અને રોજગારો જે ટૉપિક જે છે તમારો એના વિશે હું કહેવા માંગીશ કે તમે આજકાલ તમે જુઓ કે મોંઘવારી બી ખૂબ વધી રહી છે અનેને મોંઘવારીના ટાઈમમાં તમે નોકરી મળવી જના સમયમાં એ ખૂબ જ જે બિલકુલ મોટી બાબત બની ગઈ કારણ કે નોકરી લોકોને મળતી નથી એથી લોકોએ પોતાના જે છે રોજગાર ચાલુ રાખવા માટે લોકો બેરોજગાર ન રહી જાય એના માટે તમે જોઈ રહ્યા છો કે લોનોનો લોકો નાના પાયે નાના નાના વ્યવસાય અને રોજગાર જે છે શરૂ કરી રહ્યા છે એની પાછળનું મુખ્ય કારણ તમે જણાવ છો
હા કારણ કે તમે જોશો કે આપણા દેશમાં સતત વર્ષથી વધારો થઈ રહ્યો છે જેના થી જેમ પડ પ્રમાણમાં જે કર્મચારીઓને એથી વધારે પ્રમાણમાં મળી રહેશે અને જે લોકો જે વધી રહેશે જે અમુક લોકો એવા બી છે કે જેમની પાસે ડિગ્રી છે તો બી એમને કંપનીમાં કામ કરવા નોકરી નથી એટલે આવા લોકો હું કહીશ કે આમાંનું મૂળ કારણ છે નાના નાના વ્યવસાયો અને આ ઉદ્યોગો વધવાનું એ સતત વસ્તી વધાર એને કારણ આપીશ કારણ કે એટલો બધ વસ્તી વધારો આપણા ભારત દેશમાં થઈ રહ્યો છે કે કામ કરવા માટે લોકો બહુ બધા થઈ જ છે અને પૂરતા પ્રમાણમાં એટલા બધા લોકો છે એટલે લોકો નોકરી નથી મળતી એટલે લોકો પોતાનો નાનો જે રોજગાર હોય જેમ કે ખાખરા બનાવવા ઘરે બેસીને પછી કઈ બી સીવવાનું કામ કરવું એવી રીતે ગલ્લા ખોલવા એ બધા નાના નાના રોજગારો ખોલતા હોય છે
બિલકુલ સો ટકા તમે વાત કરી કે ખાખરા બનાવવા અને પછી નવી નવી સીવણકામ ચાલું કરવું અમુક લોકો તો એવું કહે કે અમુક લોકોને ઘરે અમુક લોકોના એટલા ઘ નાના હોય છે કે ઘરે આ બધા વ્યવસાય ચાલ કરવા માટે પૂરતી જગ્યા નથી હોતી કે અમુક લોકો પાડેથી દુકાન લઈને નાના નાના વ્યવસાય શરૂ કરે છે શું આ વાત સાચી છે
હા વાત સાચી છે કારણ કે જો હવે તમે પરિવારમાં રહેતા હશો તમારા પરિવારમાં એક જણ કમાવા વાળું હશે તો એક જણ થી કામ થવાનું છે નહીં કારણ કે તમે હમણાં જોશો કે મોંઘવારી કેટલી વધી ગઈ છે તમે દરેક વસ્તુમાં જોશો દરેક વસ્તુ ના ભાવ વધ કરે છે જેમ કે કરિયાણું છે દૂધ છે પેટ્રોલ ડીઝલ છે કપડા છે કોઈ બી વસ્તુ જોશો બધાના ભાવ વધતો રહેશે અને લોકોનો જેટલો જોઈએ એટલો પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ જે પરિવારમાં નોકરી કરે છે એમની આવક એટલી વધતી નથી એટલે આ બધા ભાડે લોન લઈને કે એમને લાગે કે આ પરિવાર માં પૈસા મોકલાઇએે એના માટે એ લોકો નાના નાના ઉદગાર ખોલે કે ભલે વધારે નહી જેટલા થોડા પૈસામાં રહેે. એટલા માટે એ લોકો આવી રીતે નાના રોજગારો ખોલતા હોય છે અને હું તો કહીશ કે ખોલવા જ જોઈએ કારણ કે ઘરે એમને એમ બેસી રહે એના કરતા કઈક કરે એ સારી વાત છે.
બિલકુલ સો ટકાની વાત કરી કારણ કે આજકાલ તમે જુઓ કે ઘરે બેસી રહેવાથી કંઈ થવાનું તો છે નહીં અમુક લોકોને ને કંઈક ને કંઈક એમનામાં આવડત હોય જ છે. ભઈ અમુકને તમે જુઓ કે ભાઈ કોમ્પ્યુટર આવડત દુબઈ બોલો. લોકોને ભણાવવામાં ઇન્ટરેસ્ટ હોય. આજકાલ તમે જો કે નાના નાની જે છોક છોકરીઓ છે અગિયારમાં બારમાં ભણતી અને કોલેજ ભણતી છોકરીઓ છે એ લોકો જે છે એ ટ્યુશન ક્લાસીસ બી શરૂ કરે છે જેથી એ લોકોને એક નાનો વ્યવસાય બી ચાલુ રહી અને જેને ખરેખર ભણવું છે. જેને ખરેખર ભણવાની ઈચ્છા છે. એ લોકો આરામથી ભણી શકે છે એમની પાસે ટ્યુશન ક્લાસીસ આવીને બીજું પછી જુઓ કે અમુક લોકો જે છે એ તમે વાત કરી કે ભાઈ ખાખરા બનાવવાનું છે સીવણ કામ છે અમુક બીજું તમે જુઓ કે ભાઈ લોકો નાની નાની કરિયાણું છે ને એ બધું વેચીને બી નાના નાના નાના વ્યવસાય કરે છે
હા કારણ કે અમે મેઈન તો કહેવાનું રહી ગયું કે જે કોરોનાનો સમય જે સમયગાળો હતો ત્યાર પછી જે લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી છે તેના લીધે લોકોના પરિવાર પર તેમની આવક પર એટલે ઘણી બધી રીતે ખરાબ હશે. પડી છે કારણ કે તમે કોરોનામાં તમને ખ્યાલ જ હશે ઘણી ઘણી જે મોટી મોટી કંપનીઓ હતા એ બધી બંધ થઈ ગઈ એટલે એમાં જેટલા બી કર્મચારીઓ કેટલા બધા કર્મચારીઓ કામ કરતા હતા બધા બે ત્રણ વર્ષ સુધી એમનેમ ઘરે બેસી રહ્યા એટલે એમની આવકમાં ઘટા કઈ શૂન્ય થઈ ગઈ અને પરિવારમાં જે જરૂરિયાત વાળા ખર્ચાય એ તો ચાલુ રહેવાના એના વગર તો આપણે જીવી શકવાના નથી. ખાવા પીવાનું છે કપડાં છે એ બધું તો જોઈએ એટલે એ એવા બધી હાલતમાં કોરોના પછી ઘણા બધા લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી છે એટલે કોરોના કાળના પછીના સમયમાં જોશો તો તમને નાના ઉદ્યોગ છે વ્યવસાય છે એ વધારે જોવા મળશે તેનું મેઇન કારણ જ કોરોના છે કેમ કે લોકોના ધંધા ઠપ થઈ ગયા છે તમને ખબર જ છે ને હવે ધીરે ધીરે લોકો પાછા રિકવર કરી રહ્યા છે પણ આ કોરોના જેવી ખતરનાક મહામારી એ આપણા દેશમાં બધા લોકો પર અસર પડી છે.
બિલકુલ સો ટકા તમે જે વાત કરી કે એ વખતનો જે ખરાબ સમય હતો એ સમયમાંથી લોકો કેવી રીતે પસારશે તે એ દખાડીે છે જ ખબર છે કે જે લોકોને મારી પાસે એક્ઝામ્પલ છે જે લોકો મોટી મોટી કંપનીઓમાં કામ કરતા હતા જે લોકો સરકારી નોકરી નોકરીમાં કામ કરતા હતા જે લોકો મોટી મોટી પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા જે લોકોનો પગાર ચાલીસથી પચાસ હજાર હતો એ લોકોને બછી ધંધો બંધ થઈ ગયો ને એ લોકો આજે પાણીપુરીની લારી કે ચની લારી કે ખાવાનું કંઈ બી હોટલ રેસ્ટોરન્ટ ખુલીને બેસી ગયા છે એટલે તમે જુ કે લોકો કંઈક ને કંઈક રીતે પોનો વ્યવસાય શોધી લે અને એ વખતે જે સમય હતો એ સમય ફરી પાછો ન આવે એવી આપણે વિનંતી અને પ્રાર્થના કરીએ અને તો લગભગ નથી જવાનું કારણે હવે તો વેક્સિન નંબર બી શોધાયું છે એટલે એ સમય ફરી પાછો ક્યારેય ન આવે. એવી આપણે આશા રાખીશું સરકાર પાસે આ વિષય પર આપ શું કહેવા માગશો.
હા કારણકે કે હવે તો નહી આવવાનો કારણ કે આ કોરોના એવો રોગ હતો કે જે આપણા ભારતમાં જ નહીં તમે જોશો કે બધા દેશ વિદેશમાં ફેલાયેલો હતો એનાથી આપણા ભારતને જ નહી પરંતુ બધા દેશોમાં ઘણું બધું નુકસાન તમે જોશો કે કોરોના કાળમાં જે મુખ્ય વ્યક્તિ કમા વાળો હોય એ કેટલા બધાના મૃત્યુ તમે આંકડો જોવા જશો તો તમને ખબર પડશે કે કોરોના કાળમાં ભારતમાં જ કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા છે એમાંથી કેટલા એવા હતા કે જેમાં ઘરમાં એક જ જણ કમાવાળું હતું એ જ મૃત્યુ પામી જાય એટલે તમે વિચારશો એ એ લોકોની કેવી ગંભીર પરિસ્થિતિ હશે એટલે પછી હવે જે થઈ ગયું એને તો બદલી નથી શકવાના હવે એ ભૂલીને આપણે આગળ કઈક કરવા માટે ભવિષ્ય ન વિચારીને લોકો એ નાના નાના ઉદ્યોગોને એ ખોલ્યા અને હું તો કઈશ બીજું કહેવા માંગીશ કે આપણે જે બધું કઈ બી કપડાંની ને એ બધી ખરીદી કરતા હોઈએ છે કારણ કે બધાને કઈ ના કઈ વસ્તુની તો જરૂર પડે છે તો હું એવું કેહેવા માંગીશ કે આપણે જે મોલ છે ડીમાર્ટ છે ત્યાં બધાથી તો ત્યાં લોકો ત્યાં જે છેને કંપનીના માલિક એ લોકો તો ઘણું કમાય છે પણ જે આ લોકો નાના નાના રોજગારી છે નાના નાની દુકાનો છે ત્યાં બધાથી આપણે સામાનને વધારે ખરીદવું જોઈએ કારણ કે એમને મહત્વ આપવું ખૂબ જરૂરી છે તેના લીધે એ લોકોને એટલી આવક હોતી નથી એટલે આપણે જે વસ્તુ જેની જરૂરિયાત ત્યાં હોય એટલી અહીંયા રહેશું તો વધારે સારું રહેશે
બિલકુલ સો ટકા સો ટકા તમે જે વાત કરી કે જે લોકો સામાનને માલ સામાન વેચે છે દુકાન પર એ લોકોને આપણે ખૂબ મહત્ત્વ આપવું જોઈએ અને આ ટોપિક એવો છે કે આના પર આપણે બેસીએ તો લગભગ આપણી પાસે કલાક નીકળી જાય હો છે પણ આપણી પાસે સમયનો અભાવ હોવાથી તમારી આ વાત કરી કે નાના નાના વ્યવસાયોને હજુ પણ ભવિષ્યમાં કદાચ લોકોને પાછી હવે ધીમે ધમે બધાની જાાડી પાટા પર આવી જાય કારણ કે કોરોનાને બી પાંચ છ વર્ષ થઈ ગયા છે હવે તો એટલે પાંચ છ વર્ષમાં લોકો બી નવો નવાો વ્યવસાય શરૂ કરી રહ્યા છે અને ક્યાંક જે લોકોની નોકરી જતી રહી હતી એ લોકોને પણ ફરી પાછી એ જ એ જ જગ્યાએ નોકરી મળી ગઈ છે અને અમુક લોકો જે છે એ ફરીથી સ્થાયી થઈ ગયા નોકરીમાં પણ અમુક ક્યાંક તમને એવા જોવા મળશે કે ભાઈ એ લોકોને હજુ નોકરી નથી મળી એ લોકોને એ લોકોને કોઈ કારણસર નોકરી પરથી કાઢી ગયા છે એ લોકોને કોઈ કોઈ કારણસર કોઈ નોકરી નથી આપતું એવા લોકો જે છે એ નાના નાના વ્યવસાય જે શરૂ કરી રહ્યા છે અને તે પછી ક્યાંક કપડાંનો હોય કે ક્યાંક ખાવાનું હોય ક્યાંક કોઈ બી ટિફિન સર્વિસ હોય બજબ કે આજકાલ ટિફિન સર્વિસનું કામ બી કોઈ પણ વ્યક્તિ કરી શકે કે કોઈ જીએ ટિફિન પહોંચાવા અને એને પણ ગરમ ગરમ ખાવાનું હવે અમારી સામે એક અંકલ જે છે. એમની વાત કરીશ અમારા સામે જે છે એ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની એમની કંપની છે તો કોરોના વખતે એમની જે કંપની બંધ થઈ ગયેલી અને પછી એમના આખા પરિવારે ટિફિન સર્વિસ શરૂ કરી અને એ ટિફિન સર્વિસ જે છે એ શરૂ કરી એમને એ વખતે ખૂબ મોટો ફાયદો થયેલો આજે ફરીથી એમની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની શરૂ થઈ ગઈ છે પણ જ્યારે એમની કંપની બંધ થઈ ગઈ હતી ત્યારે લોકોએ ટિફિન સર્વિસ વ કરી હતી
હા એટલે આ ખુબ સારી વાત છે તમે જે વાત કરી ટિફિન એટલે પાર્ટ ટાઈમ તમારી જોડે કઈ કામ ન એના કરતા તમે કઈ ખોલીને કરી શકો અને છેલ્લે તો એજ કે કે હવે આ બીમારી કોરોના કાળ છે એવી બીમારી પાછી ના આવે અને નાના ઉદ્યોગોને જેટલો ફાયદો થાય એટલી સારી વાત છે અને હું તો એ જ કહીશ કે આ ટોપિક પર તમારી સાથે વાત કરીને અમને ખુબ જ નવી નવી જાણકારીઓ પ્રાપ્ત થઈ છે એટલે આ તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર અને આપણે આગળ મળીશ બીજ જા ટોપિક સાથે
બિલકુલ બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર ફરીથી અને આપનો કિંમતી સમય આપ્યો અને આપણે આપણે ઘણી બધી આ બાબત પર ચર્ચા કરી છે ફરીથી આ બાબત પર કોઈ નવી ચર્ચા કરીશું ત્યાં સુધી આપને આપનો સમય આપણ દિવસ સારો રહે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપનો ધન્યવાદ